હાલો
હલો
મારા અવાજ આવી રહાય છે તમને
હા આવી રહ્યો છે શું કરો તમે
હા આજે આપડણે વરસાદની થોડી ઘણી ચર્ચા કરીએ એટ આપડે આજે વરસાદનોો માહોલ એવો છે કે આજે વરસાદ બહુ આવી રહ્યો છે અને બધા નાડીને ગનાળાને બહુ ભરાઈ ગયા છે અને કેડાઓ જોવા જઈએ તો એટલા ઘણા ભરાય ગયા છે કે એમ જોવા જાય તો અ ભાદ રોપનોો દિવસો આવી ગયા છે એમ લાગ્યા ઘરે છે અને એમ જોવા જાય એમ જોવા જઈ તો એવું લાગે છે કે વ વરસાદ વધારે પડશે તો ભાત રોપવાનું પણ એ મુશ્કેલી છે અને બાટ ર રોપવા જશે તો ઘણી બધી નુકસાની થશે એવું લાગ્યા કરતું છે અને તે તમારે શું કેવું છે
એ વાત સાચી છે હમને વરસાદ ખુબ જ વધારે પડી રહ્યો છે એટલે પાટ રોપવાની તકલીક તો ગણી થશે તમારે શું કવું એ બાબતમાં
હા આજે મેં સુરત ગયો હતો અને ત્યાં જોયું હતું કે હા પેલા એમ જોવા ગયો હતો અને જોયું પાંચેક વાગે તો કઈ એમ વરસાદ નો માહોલ ન હતો પછી મેં આઠેક વાગે મારા ભાઈના ઘરથી બહાર નીકળ્યો અને જોયું તો એટલો બધો વરસાદ આવી આવતો હતો કે બધું ત્યાં ભરાઈ ગયું હતું અને સુરતમાં હજુ ઘણું બધું ભરાઈ ગયું હતું અને આજે અમે ઘરે આવ્યું આવતા આવતા જોયું તો બધા નદીઓ ભરાઈ ગઈ હતી અને ઘણું પાણીઓ વહી રહ્યો હતું અને વરસાદ હવે આવાનો વધારે ચાન્સ છે અને હ ગૂગલ પણ એમ જ કહે છે કે વરસાદનું આવવાનું વધાર થઈ ગય છે અને અને એમ જોવા જઈ તો વરસાદ નો માહોલ ઘણો ની સારો છે પણ લોકો વરસાદમાં હ પડી રહ્યા છ અને વરસાદ આવે તો આગળ બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે તમારે શું કેવું
સાચી વાત છે એક્સિડેન્ટ તો ઘણા થઈ રહ્યા છે અને વરસાદના લીધે ઘણા રસ્તા પણ ખરાબ થઇ ગયા છે એના કારણે ઘણા એસડ અને ઘણી તકલીફો પણ ંડી છે
એ એ બાબત હા બોલો તમે બોલો
હા તમે કીધું તેમાં રસ્તાઓ ખોદાઈ ગયા છે અને હા વરસાદના કારણે વરસા રસ્તાઓ ખોડાઈ ગયા છે અને હ બધા ઘરના આ બધું વરસાદ ના કારણે બધું ઘરના હા. હા. હા ઘરના બધા હા. પટરાઓ બધા ઉળી ગયા છે અને વરસાદઓ પવન સાથે આવે છે અને ગા ઘરનું બધું નુકસાન કરે છે અને વરસાદના લીધે લો હા લોકો નો નુકસાન થઈ એ બાબત સા સરકાર કોઈ ચર્ચા કરતી નથી અને સરકાર ને જ માનવું છે કે આ સરકાર કઈ યોજના આપે કે આ બધું થાય તે માટે કઈ યોજના આપો અને સરકારની સહાયો વળી આપે તો તેમાં સારું તમારે શું કેવું.
એ બાબતે હું કહું છું કે સરકારની ખરેખર ઘણી મૂર્ખાઈ છે. સરકારે જોઈએ તેવું કામ કરતું નથી. અને જે બાબતે એ લોકોએ કરવું જોઈએ એ બાબત કઈ કરતા જ નથી. વરસાદ સમયે જે તકલીફો પડી રહી છે એ બાબત ના કોઈ ધ્યાનમાં નહી હવે એ બાબતે એ લોકોએ ધ્યાનમાં લેવું જોઈ અને પૂરેપૂર સફ સફળતા મળી રહે એ કામ કરવું જોઈએ એ લોકોએ.
હા તમે કીધું
હા બોલો તમે બોલો.
હા તમે કીધું તેમજ સરકાર કોઈ ખબર લેતી નથી અને આ વરસાદને કારણે બધું થઈ રહ્યું છે. પણ વરસાદ આવે ને મજા પણ આવે છે અને વરસાદ માં ઘણા લોકો બધે ફરવા જાય છે. તે અમે જઈએ છીએ વિલ્સન હિલ મોડી ગરવાલ હવે વરસાદ પડી રહ્યો છે બધું લીલું છમ થઈ ગય છે હાલ. હવે ને દેડકા પણ નીકળી ગયા છે અને આ માછલીઓ પણ લોકો બધા બાગડે છે. પણ આપણે મજા માણવા માટે અમે ફરવા જવાના હતા આ વિલ્સન હિલ આ મોડી ગરવા અને સાપુતારા અને ત્યાં વ્યુ જોવા માટે ઘ ઘણા બધા લોકો હા આવતા હતા અને અમે પણ ગયા હતા મારા ફ્રેન્ડોને ઘણા હું કાલેજ જઈને આવી રહ્યો હો તો સાપુતારા. ત્યાંનું વ્યુ એ એટલું ભારે છે કે વરસાદ ન માહોલ તા જોય એટલે કે લાગે છે કે હા એટલું મસ્ત છે.
એવું છે હા સાચી વાત છે વરસાદમાં ફરવાની તો બહુંજ મજા હોય છે. અને જેવા ફરવા લાયક સ્થળો છે એ એ જગા પર તો ફરવા જવાનું બુ બહુજ મજા આવે છે એમાં અમે પણ અમે ડાંગ સાઇડ અને ઘણા બધા પાણીના ડઢોઢો ઉપર ફરવા જઈએ છે ત્યાં. અમારા ફ્રેન્ડ સાથે અને ઘણા મિત્ર મંડલ સાથે જઈએ છે ને ખુબ જ મજા માણીએ છીએ.
હા તમે કીધું તેમ જ આ આ તમે કીધુ આ તમે કીધું તેમ જ આ આ વરસાદ ન એવો માહોલ છે કે લોકોને બીમાર બી કરે છે કે અને ભિનય અને લોકો બીમાર પણ પડે છે અને લોકો રેંકટને એવું છત્રીને એવું કઈ ઉઢતા નથી અને આ જેમ બને તેમ ગાડી પર ન જોવું હોય એક્સિડન્ટો ગાડી પર લીપસે લીલ અને બાજીઓ જાય છે તો લિપ્સી ને ઉજાય છે અને એક્સડો નો બોર્ડર થાય. જેમ બનેમ કારમાં જવું અને કારમાં જવાથી ફાયદાઓ થાય છે કે બીનાવાય. બીમાર નહી પડાય અને હોસ્પિટલમાં નહી જવાય અને તે માટે આપણેે ખાસ કાળજી લેવી જોઈએ અને વરસાદનો માહોલ એવો છે કે મજા વાળવાની તો બેઠાને જ મજા આવે છે અને મજા આવવા માટે તો લોકો ભિનાઈ પણ છે પણ એ જ બીમારી આપ આપને બઉ તકલીફ પાડે છે તમારે શું કેવું.
હા સાચી વાત છે એ વરસાદ આપણા લાભ પણ આપે છે અને દુઃખ પણ આપે છે એમાં કે વરસાદમાં મજા લેવા કરતા સજા વધારે મલી જાય. જેટલી આપણેે મજા માણીએ છીએ તેટલી જ આપને બીમારી પણ વધી જાય છે. એના માટે આપડે પૂરેપૂરી ધ્યાન રાખવું જોઈએ એ બાબતે બીજું તમારે શું કેવું.
હામેં કીધું ટમ મજા પણ એટલી બનેલી છે પગ અને હું એટલું જ કેહેવા માંગુ છું કે અ વરસાદમાં લોકો ભીનાય નહી હોય તે માટે આપડે કાળજી લેવી જોઈએ પણ લોકો સમજતા નથી અને ભિન્ન જ છે અને એવું છે કે વરસાદ એવો છે કે હા બહુ આવે છે અને આ રસ્તાઓ પર ઝાડ પડ્યા હતા આજે અમે જાતો હતો ત્યારે રસ્તા રસ્તા પર બે ત્રણ જગ્યા ઝાડ પડ્યા હતા અને હ એ જોયું કે નીચે લોકો આવી જાય તો કેટલું નુકસાન થઇ જાય. અને એમ જોવા જઈ તો વરસાદના અ જા રસ્તા પર ઝાડવો છે એ થોડા એનેથી દૂર જ રહીએ તો સારું એમ. અને એમ જોવા જઈએ તો હા વરસાદમાં આપડે ફરવાનું પણ મજા બહુ આવે છે પણ અને ખાવાની તો એક એમ જોવા જઈએ તો ભજા શે. એમ વડા છે. એમ ખાવાની મજા આવે છે વરસાદ નો માહોલ એવો હોય છે કે ચાય પીવાની પણ બ‌ઉ મજા આવે. તમારે શું કેવું.
હા સાચી વાત છે. ચા પીવાની ભજીયા ખાવાની વડા ખાવાની મજા વધારે આવે છે અને. આ વરસાદની ઋતુમાં એવું છે કે આપડે તો ખરેખર ઘણી મજા લઈએ છ છેએ પણ જે જીવજંતુ છે પક્ષીઓ છે. એમને ઘણી તકલીફ થાય છે વરસાદમાં એ લોકોનું રેવાનું ખાવાનું કઈ જ. મલતું નથી એ લોકો ઘણી એ લોકોને ઘણી તકલીફ થાય છે. એ બાબતે તમારે શું કેવું છે.
હા તમે કીધું તે મજા. આ ઘણા પક્ષીઓને અને એમ જોવે જઈ તો કેવાય કોઈ પણ હોય એમ અન્ય હોય કે આ એ લોકોને તકલીફ પડે છે અને એ લોકોનો માળો હોય છે. છેટે ભીના જાય છે અને ઝડપાર હોય તો ઝાડ પડી ગયું હો તો એ લોકોનું પણ બહુ નુકસાન થાય છે અને આ ચકલાઓ અને ઘરમાં આવી રહી છે અને એમ બેસી રહી છે ભીનાઈ જાય છે અને બીમા. પડી જાય અને પછી મૃત્યુ પામે છે અને. હા મૃત્યુ પામી જાય છે, અને કેટલાક ચકલાઓ તો. હા એમજ ટડપી ટડપી ને મરી જાય છે. એમ વરસાદમાં બહુ બધું થાય છે પણ હવે કરીએ શું. એમ જોવા જઈ સર. કે હવે ચકલાઓનો સ્પેશિયલ ઘર બનાવો જોઈએ કે એમાં રહિ શ. પણ સરકાર એવું કરતી નથી અને સરકારે કરવું જરૂરી છે. પણ હવે કરે શું સરકાર ને કોણ કહેશે. સરકાર ને લોકો કે. થી પણ કેવા જરૂરી છે તમારે શું કેવું.
હા સાચી વાત છે સરકાર છે ને જે કામ કરવું જોઈએ એ કરતા નથી અને. બીજી વાત છે કે એ લોકો પક્ષીઓ માટે જે ઝાડ બચાવવા જોઈ એ બચાવતા નથી. અને કાપી નાખતા છે. અને જે લોકો એ બધી સેવા આપવી જોઈએ એમાં. એ કોઈ જ સેવા આપી નહી આઇ લોકો એ બાબતે તમારે શું કેવું.
હ શકાળ ઘણા બધા ઝાડ કરી નાખ્યા છે. આ સરકારો વૃક્ષારોપ પણ રાખ્યો છે, આ કઈ કામનું નથી. સરકાર વૃક્ષારોપણ કરવા ગઈ છે પણ લોકો રોપતા જ નથી. અને ઘણા બધા ઝાડો કાપી નાખે છે અને ઝાડ કાપી નાખે છે પાછ. હા એમ કે છે કે વૃક્ષારોપણ વૃક્ષારોપણ આ બધાય કરવું જરૂરી. સરકાર જ પોતેે કાપી નાખે છે ઝાડ અને પાછા રૂપિયા. લોકો કાઢી કરવાના કે વૃક્ષારોપણ કે કેવી રીતે ઝાડ ઊગાળવાના અને પછી. આવો માહોલ આવે ત્યારે ચકલાઓ રહેે એને તકલીફ બહુ પડે છે. અને એમ જોવા જઈએ તો વરસાદમાં ઘણું બધું. ઘણા બધાને ચકલા હોય કેમ અન્ય પક્ષીઓ હોય. એ માણસ હોય બ બધાને તકલીફ બઉ આપે છે. એમ જોવા જઈએ તો સારો પણ છે એમ વરસાદ એમ, એમ જોય તો ખરાબ પણ છે. એમ જોવા જઈ તો ઘણા લોકોને તકલીફ પણ આપે છે. પણ આ. ખેતીઓ માટે તો વરસાદનું આવાનું જરૂરી જ છે કેમકે ખેતી. તીઓ ના કરે તો લોકો ખાય ક્યાંથી. ખાઈ ક્યાંથી આવે અને વરસાદ ના આવે તો હ દાણ. કે જેમ કે ભાત કે કોઈ પણ. અન્ય વસ્તુ રોપવા માટે આપણે પાણીની જરૂર પડે છે અને વરસાદ આવે. તો જ એ એમ થાય કે રોપે કઈ પણ થાય. તમારે શું કેવું.
સાચી વાત છે જો વરસાદ વધારે હોય. તો પાકને નુકસાન કરે છે, અને ઓછો હોય તો પણ પાકને નુકસાન કરે છે. વરસાદ બરોબર હોવો જોઈએ જેથી કોઈને નુકસાન ન થાય કોઈને. તપલીક ના થાય એ બાબતે તમારે શું કેવું.
હા તપલીક થાય સહાય. અ સરકાર સહાય આપી છે પણ લોકોને ખબર જ નથી કે એવડી સહાય. છે કે ના છે. આ સહાય નો સરકારે ઘરે ઘરે પહોચાડવા જોઈએ કે. આ બધી સહાયો છે કે. હ આ આ નુકસાન થી આ સહાય બધે પૈસા મળે એમ મળે. બધું મળતું છે પણ. સરકાર કરતી જ નથી સરકાર ને એમ છે કે લોકોને ખબર જ. પણ આયા સરકાર ને એમ નથી ખબર કે. લોકોને કઈ ખબર જ નથી સરકાર એમ જ જાણે છે કે બધાને ખબર જ છે. ચાલો આગળ આપડે એની ચર્ચા કરીશું
સારું ચાલું